તો
હ ગુ ગુડ આફ્ટરનૂન મેમ.
ગુડ આફ્ટરનૂન.
શું તમે એમને તમારી દસ મિનિટ આપી શકો છો.
હા હા.
તો હું તમને જે સવાલ પૂછું તમે એને સાચા જવાબ આપજો ઓકે.
ઓકે.
તો તમારા જીવન ની અંદર શું ચાલી રહ્યું છે હાલ અને પેલાની સમય નું બરોબર
હા હા.
બરોબર ને એટલે કે અત્યારે તમે જે રસોઈ બનાવો છો, સા ન પર બનાઓ છો. હા હલો. તમે તમારી રસોઈ હાલની સેના પર પર બનાવો છો.
આ ચૂલા ઉપર બનાઈઈ
શું તમે ગેસ નો ઉપયોગ નથી કરતા?
ના.
શું તમને કોઈ આવી સહાય નથી મળી?
ના, હજુ નથી મળી.
નથી મળી? તો તમે-તમારે તમે બીપીએલ માં છો કે એપીએલ માં?
એપીએલમાં.
હમ્મ, હા, ઓકે અને તમે અત્યારે મુસાફરી કેવી છે તમારી હાલની? તમે આ સમયમાં અત્યાર કે ફડવાઈ ગયેલા ક્યાંય?
ના, હાલમાં તો ક્યા નથી ગયા.
કોઈક-કોઈ તકલીફ પડે તમને ફરવા માટે કે બસની જરૂર પડે કે ટ્રેનમાં?
ના-ના એવી તો કોઈ તકલીફ નથી.
હમ્મ. તમે તમારા ઘરના કેટલા સભ્યો છો, હાલમાં?
છ-છ, છ જણા.
હ નહીં તો એ શું નોકરી કરે છે?
એ વાયર મેન માં નોકરી કરી.
અને કેટલો પગાર હશે એમનું કદાચ તમારું ઘર કામ ચાલી રહેશે?
હા, દસ-બાર હજાર જેટલું હશે.
હમ્મ, તેમાં-એમાં તમને શું નફો થાય છે.
ના, નફો તો એટલો બધો કઈ ખાસ ના થાય.
ખેતી કરો છો તમે? હમ્મ, ખેતી માં મળતું હશે ને તમે તમારી આવક કેટલી હશે મહિનાની?
અઅ વીસ થી પા વીસ થી પાચ ત્રીસ હજાર જેવી હશે.
હમ્મ. તમે ભણેલા છો કે અભણ?
ના અમે તો ભણીલા હાઇ.
શું કરો છો તમે હાલમાં? કોલેજ ચાલો તમે આ જોબ કરવા માગો છું?
હા.
હમ્મ. તમારે ગેસ-ગેસ-ગેસ નથી તમારે? તો એના પર વધુ તો તમારી વધારે વળ કાંઇ ટાઈમ ના જાય.
ના, ગેસ તો હવે આવી જશે એટલે વધીશ શી નો?
હમ્મ, કારણ કે એમાં ફટાફટ બની જાય ચૂલા કરતા એનું તાપમાં કરવું એના કરતાં તો અંદર ઘરમાં જ થઇ જાય તમારી રસોઈ.
હમ્મ.
આજે શું બનાયુ રસોઈમાં? હમ્મ, તમે અ કેટલા વાગે ઉઠો છો સવારે?
હવારે છ વાગે
પછી શું કરું છો નાસ્તો કેટલા વાગે બનાવો છો.
નાસ્તો નવ વાગે.
નવ વાગ્યા ને પછી શું કરો છો બપોરે બપોર ના ટાઈમે તમે શું કામ કરો છો?
બપોરે કચરા પોતા વાસણ કપડા ધોઈએ.
એમાંથી તમારે કેટલો ટાઈમ બચ
એમાંથી અડધો કલાક.
અડધો કલાકમાં તમે આરામ કરતા હશો ને કે બીજું કઈ કામ
ના આરામ કરીએે ને અડધો કલાક કલાક જેવું.
હમ પછિ ત્રણ વાગ્યા પસી.
ત્રણ વાગ્યા પછી ખેતર માં જઈએ.
હમ ખેતરનું કામ પણ કરો છો?
ઓવા.
હમ ખેતરમાં હાલું કઈ પાક પાકવા આવ્યો છે.
ખેતર માં અત્યારે જાલ વાય્યો.
હમ પેસો રાખો છો તમે?
અસ્તુ ધન.
હમ. એટલે તમારે પાંચ છ વાગ્યાનોો ટાઈમ ખઇ જતો હશે સાંજ નુ
હમ એટલા વાગી છે.
પછી સાંજ નુ ખાવાનું કેટલા વાગે બનાવો છો.
સાંજ નું ખાવાનું સાત સાથી
હ જમી જમોસો કેટલા વાગે.
નવ વાગે
નવ વાગે. પછી શું કરો છો તમે એટલે કે. એ ભજનમાં જાઓ છો કે વાતો કરો છો ઘરના સાથે શું કરો છો.
કઈ નઈ થોડ વાતો કરી પ હું જઈએ.
મોબાઈલમાં કેટલો ટાઈમ આપો છો.
હવે એમાં કલાક.
હમ પછી સરસ હવારે પાંચ સાત છ વાગે ઉઠી જતાશો ને.
હા છ વાગે પણ ઉઠી જવાનું.
થઈ જતું હશે.
હમ.
હ. ઓકે તો ધન્યવાદ તમારો આભાર. આટલી માહિતી આપવા માટે. લી વા તો દસ મિનિટ તો નહી બાત થ.